હલો હા એ મારામાં સ્ક્રીનમાં ખુશી ચૌહાણ લખેલું આવે
બે અહિયાં ક્યાં તારે એવું કેવાનું છે.
સારી બસ મજામાં મજા પ પ્લીઝ ઇગ્નોર ધીસ યા કેમ છો તમે?
બસ મજામાં તમે કેમ છો?
બસ બસ મજામાં મજામાં જમ્યું તમે શું બનાય્યું તું આજે?
આજે અમારે સાબુદાણાની ખીચડી બનાવી હતી.
બરાબર અમારે પણ સેમ ટૂ યું.
સાબુદાણા ની ખીચડી કઈ રીતે બને મને કતો.
હ ત્યારે તો સાહબુદા ના પલાડવાના બે ચાર કલાક પેલા પલાળી દેવાના બરોબર ના મ બું જોડડીયંત તો એક એક એક દાડો છૂટો પડે.
અચ્છા
હા પછી પલાળીને રાખવાના પલાળીને રાખવાના પલાળી ના નાખવાના પછી તપેલી લેવાની કઢાઈ બી લઈ શકો તેલ લેવાનું કરી પત્તા રાય રાય ના આવે
રાઈ ના આવે
હા, સોરી અ કઢી પત્તા લેવાના અને પછી બટા નાખી દેવાનું, લીલી મરચાં, કોથમી આવે હે, કોથમી આવે હા, તો બસ એ બધા મરી મસાલા નાખીને કરી દેવાની મસ્ત તમારે કઈ રીતે બનાવે, અમુક લોકો રેડ બનાવે ખબર અમે તો યેલ્લો જ બનાઈએ
પણ એમાં છે કેવું થાય કે પલાળિયા ઓછા હોય ને તો થોડું કડક, કડક થઈ જાય એટલે મને આજે નઈ ભાયુ
એવું કાચા રઈ
અને હ કાચા
નહી નહી પે બહુ ટાઈમ પેલા જ પલાળી દેવાનો
હમ્મ. એક બે કલાક પેલા કે ત્રણ ચાર કલાક
આજે હવા સારી આવી રહી છે નઈ
હા બહુ મસ્ત ત હવા છે.
વરસાદ પડે તો સારું
નહી પડતો એજ ને
કવિતા ભી છે આવરેે વરસાદ દેવતરીઓ
ઉની ઉની રોટલી ને કારેલાનું શાક મજા આવતી હતી ને.
બઉ નાના હતા ત્યારે ભણતા એવું બધું.
હમ્મ.
બોલો બીજું?
ચલતાને બીજું શું ભાવે છે?
બીજું મેં શુગર બન કરીધી છે. ડીટોક્સ વોટર પીવું છું એ સારું હ એ પીવાનું. હા દીટોક વોટર. બુ છી મને શું ગમે ખબર? ખાવા પીવામાં તો અત્યારે હું ડાઇટ પર છું પ્રોપર તો મેં આજે પકોડી ખાધી હતી બે ત્રણ. પણ એ એનાથી કઈ ના એ તો ચાલ તો અને યુએસ એકાઉન્ટિંગ નું શું વિચાર્યું તમે પકોડી બાર
હમ્મ.
તડવા વાળી પણ મળે બાર ના પેકેટસ હોય ને તડવા વાળા એ લાય દેવાના. સોજી ની હોય કે ખબર નઈ સેની હોય એ તળ દેવાની પછી બટાકા ને બધું બાફી ચણા બણા પલાળીને બધું નાખીને કોથમ નાખી ને પહિ બનાવી દેવાની એવી રીતે બોલોત
બરાબર! મને બી કઈ ખાવાની ઈચ્છા, આજે મને ચોકલેટ ખાવાની ઈચ્છા છે.
હા! આટલી તમે સાબુદાણાની ખીચડીનો ઉપવાસ કર
તા કીટ કેણે
હા! તને બીજી કઈ ચોકલેટ ભાવે?
કે ભાવે મને થોડો થકાન વાળો
અચ્છા!
આમ સાદો સાદો કપ પછી મને મને એવી ચોકલેટ ભાવે જેની અંદર કેકબરી કી વા
હાઆઆ! હલો! બ હેલો! હલો!
હલો?
હેલો! શું થયું? હેલો?
હલો?
હેલો! અવાજ આવે છે? નતો આવતો અવાજ.
ના આવે છે. તો તમારો કેરનો બરાબર જ અવાજ આવે છે.
મારો બરાબર અવાજ આવે છે.? થોડો તમારો બ્રેક થાય છે. અવાજ, હલો! હલો! હલો પિયા બેન્ડ?
હલો?
હલો?
શું થયુ?